ગોવાાઈ મજામાં
બસ ભાઈ મજામાં
હ બસ જો તમારે જેવું નહી.
અરે કેમ બસ આ ક્રિકેટનો રમવા ગયો હતો હવે ઘેર આવયો
બરાબર બરોબર ક્રિકેટર રમવા ગયા તા એમ
હા સિલેક્શન આવે છે, નજીક છે.
બરોબર બરોબર કોને ફોલો કરો છો તમે ક્રિકેટમાં સુધી વધારે
હ અત્યારે તો હ વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેમ
હ અત્યારે તો રોકો જ ચાલે છે સાચી વાત છે વિરાટ કોહલી સેમ
હા એજ રોકો ચાલી રહ્યું છે અને એમની ગેમ મતલબ જે ટેકનિક છે, એમની રમવાની બે ની જુદી જુદી છે એક અટેકિંગ છે, એક ડિફેન્ડિંગ મતલબ સંભાળી સંભાળીને રમવાનું પણ. બે ની ગેમને તમે ફોલો કરો ને તો તમને કઈક નવું શીખવા મળે બંને માંથી
ના ના સાચી વાત છે ને બંનેનો એક્સપિરિયન્સ અત્યારે એટલો બધો થઈ ગયો છે. કે બેવને અત્યારે બે હાજાર સત્યાવીસ નો વર્લ્ડ કપ રમવા માટે બધા કે છે નહી આવે એ આવે. સિલેક્શન નહી થાય પણ હું કઉ છું બંને રમપ આવવાના જ છે સિલેક્શમાં, એવું થવાના. ટ ટ્વેન્ટી સેવન નો વર્લ્ડ કપ રમવા માટે તો
હા વાત સાચી છેમ કે કાલની જ મેચ લઈએ તો કેવું કે પ્રેશર આ ગયું હતુ. અને બે જણાના બસો અઢીસો રન હતા બીજા આખી ટીમના એકસો ત્રીસ હતા.
છે. હમ સાચી વાત છે. પણ કેવાનો મિનિંગ કે બંનેની ગેમ એટલી સારી છે ને. કે બેને એવી આમ શું કેહેવાય કે આમ જરૂર નહી પડતી એવી કોઈ આમ ખરાબ શોટ રમવાની પ્રોપર એમના એમના ગેમ માઈન્ડ થી જ એ લોકો રમે છે ક્રિકેટ
હા એજ, એ વાત સાચી કે ભાઈ. બે પાસે બઉુ શોર્ટ છે વેરાયટી બહુ છે. એવું નહીિ કે એક શોર્ટ ઉપર સ્પેસિફિક છે અને એક જ ડાયરેક્શનમાં રમે. બંને અલગ અલગ ડાયરેક્શનમાં રમે ને, તો એમને શું કયો બોલ પડશે અને કઈ વાત. માગું પેલાથી બધું નક્કી કરી લે અને એ પછી એમને મતલબ મદદ બી મળે શોટ મારવામાં.
ના ના સાચી વાત છે બેક સાઈડ નો અવાજ બઉુ આવે તમારા.
હા એ ગ હા બોલો બોલો.
બસ તમે કોજો.
તમે કોઈ છે રોલ મોડલ તમારી લાઈફમાં.
મારી લાઈફમાં તો રોલ મોડલ તો મેં વિરાટ કોહલીને જ માન્યો કેમ કે એના ઇન્સ્પિરેશન એના નથી આપડ કેમ કહેવાનું મિનિંગ કે એવો છે કે જે આમ પેલું કહે છે ને કે એક પર્સન્ટ જીતવાનો ચાન્સ હોય ને. તો પણ આશા નહી છોડવાની એમ એક પસ ચાન્સ થી. હંડ્રેડ પસેન્ટ ઘણી બધી વાર કર્યું છે એક તો આપે. ઈન્ડિયા પાકિસ્તાન ની મેચ જ લઈ લો મેલબર્ન ગ્રાઉન્ડમાં મેચ હતી.
હા હા મને યાદ છે કઈક અઠ્યાવીસ રન જોઈતા તો આઠ કે નવ બોલમાં.
હા અને પંદર ટકા હતોું ત્યારે ઈન્ડિયા જીતવાના ચાન્સીસ માત્ર ને માત્ર પંદર ટકા હતા. પંચ્યાસીી ટકા પાકિસ્તાન બોલતું ત્યારે એ મેચ કેવી બદલી રાખી.
એ એ વાત સાચી કે ભ તમારું માઇન્ડસેટ ડિપેન્ડ કરે કે મે ક્યાંથી ક્યાં લઈ જવી, કેમકે એ ટાઈમમાં જો બીજો કોઈ ખેલાડી હોત ને તો ગભરાઈ જાય કે ભાઈ આટલા રન તો પોસિબલ જ નથી.
ના ના સાચી વાત છે એટલે જ કક કહેવાનું મનિ કે એ જે રમ્યો છે જે રીતે એ રમ્યો છે ને એનું કંઈક અલગ જ છે યાર એમ ઓસ્ટ્રેલિયામાં તમે પેલા મિચલ જોનસન ને લઈ લો. કે મિચલ જોન્સનને તો કેવોયને એની સાથે હિટિંગ થઈ અને બોલ માર્યો તો મિચલ જોન્સને. એ પછી એને ત્યાં કેવું રમ્યો હતો એની સામે પણ એ રહયો.
હા એ બી છે કે એનો ઈગો હટ થઈ જાય પછી એનું મતલબ એક આપણને અલગ જ ગેમ. લી જોવા મળ.
અને બધા એમ કહે છે કે કોહલીને કોઈ દિવસ છંછેડવા નહીં એમ. એના એની સામે કોઈ આર્ગ્યુમેન્ટમાં ઉતરવું નહિ. જો આર્ગ્યુમેન્ટમાં ઉતરે તો એની ગેમ વધારે સારી રમશે એવયો.
હા એ એ વાત સાચી. એ વાત મને રોહિતની સચિનની અને વિરાટની ગમે છે કે ભાઈ જે. સામે વાળો સ્લેચિંગ બી કરે છે ને તો એ જ મોઢે થી જવાબ નથી આપતા એમના બેટ થી જવાબ આપે છે.
ના ના સાચી વાત છે અને કેહેવાનો મિનિંગ કે જો એ બેની ગેમ એટલી મસ્ત છેને. સચિન બરોબર છે, સચિન ભગવાન છે, ક્રિકેટ ના પણ જે રીતે કોહલી એ એનું નામ બનાવ્યું છે ને એ રીતે સચિનનુ બી એટલું નામ હતુ. અત્યારે નહીં કે જેટલું કોલી નું નામ છે.
હા એ વાત તમારી સાચી કે ભાઈ કોઈ બી વર્લ્ડ કપ લઈ લો કે કોઈ બી સેમી ફાઈનલ નોકઆઉટ ગમે તે મેચ કે જ્યાં ભ હારવાના ચાન્સ હોય. અને ત્યાં એકલું આઈડિયા ઉભો હોય ને. તો આપણે આપડે માની જ લઈએ કે આપડણે જીતેલા પડ્યા છીએ એટલો એને કોહરા બનાવી દીધ એવાનો
ના ના સાચી વાત ક્રિકેટ જ વસ્તુ એક એવી છે ને કે જે. આમ આપણા પુરા એક ઇન્ડિયાના એકસો ને ચાલીસ કરોડ લોકો માંથી એસી કરોડ લોકો તો એટલીસ્ટ સી્તેર એશ ટકા તો ક્રિકેટ જોુવે જ અને એમાં પણ ઈન્ડિયા પાકિસ્તાનની મેચ હોય ને એમાં પણ જો કોલી રમતો હોય તો પછી કોઈ. આમ ટીવી કે સ્ટેડિયમ માં કોઈની આંખ ન પલકારો ના હોય, કે મેચ જોતા
હા એ વાત સાચી કે ભાઈ એક ધારા બેસી જ જાય વિરાટને જોવા માટે તો બેસી જાય.
હના ક્રિકેટ વસ્તુ એવી છે કે ફિલ્ડિંગ કરતો હશે ને તો એનું ડેડિકેશન ફિલ્ડિંગમાં જોજો ફિલ્ડિંગમાં એનું હન્ડ્રેડ પર્સેન્ટ ડેડિકેશન હશે કે બોલ ને ડાય મારવાની છે, ડાય મારી મારી બી દેશે એક ટાઈમ એવો ડાય.
હમ એ વાત સાચી કે ભાઈ એ ને ઉત્સાહ લાવે ટીમમા આખી ટીમને મતલબ આમ ઉત્સાહ કરે ઉત્સાહ થી ભરી દે અને બોલર ને બે ચાર ફોર કે સિક્સ લાગી જશે ને તો એ પાસે જઈને સમજાવશે એની જે મેન્ટોરશીપ છે ને એ બી સારી વસ્તુ હ.
ના ના સાચી વાત અને બીજી વસ્તુ એવુ કે મહેન્દ્રસિંહ ધોની છે યુવરાજ સિંઘ છે. આ બધા જે જૂના ક્રિકેટરો સાથે પણ એનો બોન્ડિંગ એટલો મસ્ત છેને. કે કોઈ એના વિશે એવું નહી કે કે વિરાટ કોહલી એક ખરાબ પ્લેયર છે અનેને ખરાબ માણસ છે એમ કે એના સંબંધ જે આ ગંભીર સાથે એના થોડાક અન્ન બનાવ છે. હવે એની જગ્યા ગંભીર ની જગ્યા એને લઈ લીધી એટલે પછી થોડોક તણ બનાવ રહ્યો. પણ બાકી એના સિવાય કોઈ એને એવું નથી કે કેરેક્ટર કે કોઈ એના પર પ્રશ્ન ઉઠાવ શકે ક
હમ એમાં એવું વસ્તુ એ કે અમુક લોકોને એવું કે ભાઈ મા ટીમમાં મારી જગ્યા લઈ લીધી તો એમને ખોટું લાગી ગયું પણ આપડણે જોવા જઈએ તો ઈન્ડિયા લેવલે રમીએ છી. હા ઈન્ડિયા લેવલે તારું મારુ કરવા જઈએે, તો એમ તો ભેગું ના થાય.
ના ના.
પ્રમાણે સિચ્યુએશન એ ટાઈમે હતી એ પ્રમાણે વિરાટનુંું ગેમ મતલબ બેસ્ટ હતું તો. ડિઝર્વિંગ કેન્ડિડેટ હતો અને મોકો મળ્યો એમાં આપે મતલબ જલવાથી કઈ થવા નથી.
ના ના સાચી વાત છે એ ગેમ તો છે ને ગેમ ના લીધે આવ્યો છે, બાકી થોડી એ હવે તો આટલો ફેમસ થાય એની ગેમ એવી છે રમવાની સ્ટાઈલ એવી છે. ઓસ્ટ્રેલિયા માં જઈને સેન્ચુરીઓ મારી થોડી રમતવાત છે, યાર ભાઈ.
હમ એજ ને એ મતલબ નવો આવ્યો હતો તો અી એને મને ખબર ન કઈ ટીમ સામે હતી. પણ વન એટી થ્રી રન માર્યા ત જે મતલબ ગેમ હારવાની લેવાલી હતી અને એને જીતાડી હતી એના પોતાના દમ ઉપર
ના ના સાચી વાત છે, અને ગેમ ગેમ તો જ જોવાનીમ ની મજા આવે કે સામે વાળો આમ થોડુંક બી હ ટેસ્ટ મેચ છે ટેસ્ટ મેચ તમને દસ કલાક બેસાડીને દેખાડે બરોબર તો તમે કંટાળી જશો પણ એમાં થોડુંક ડ્રામા હોય થોડીક આમ એકબીજા ખેચમ તાણી હોય બાઉન્સર્સ બોલ મારે. તો એકઈ આમ મજા આવે મેચ જોવાની કે ભાઈ ચાલો હવે આમ થોડોક ગરમ માહોલ થયો છે.
હમ્મ એ વાત છેમ સાચી તમારી જેમ કે. આપે જોઈએ તો વિરાટ કોહલી છે, એ સ્લેજિંગ કરતો હોય એને જે મતલબ ગુસ્સો બતાવતો હોય, સામેલી ટીમ વાળા પ્રમાણે. અને કેતો હોય કે આ લોકોને હેલ બતાવવું છે અહિયાં અને એ એવું કરતું બી હોય છે, કે બાઉન્ ્છર મારે અલગ અલગ બોલર ને બોલાવીને સામે વાળા ને ડરાઈ દે ખોફ પેદા કરી નાખે
અને એને એને તો ચોખ્ખું જ એને પેલી ટેસ્ટ મેચ હતી એમાં કીધું તું નેં સિક્ ટી ઓવર્સ માં આપણે આ લોકોને હેલ આઉટ કરી દેવાના છે એમ કે હવે એક. એક પણ વ્યક્તિ મને ટીમનો કે. વસ્તુ એની હામે કે આમ વાત કરતો ના દેખાવો જોઈએ. લોકોને એવું જ લાગવું જોઈએ કે આપડે લોકો એમને. ગુસ્સો જેમની હામે ગુસ્સેથી જ જોઈએ છે એમ અને મેં જ જીતી.. તા બી ખરાબડે કઈ કોચો બોસો પચાસ જેવું ટાર્ગેટ હતું એ લોકોને જીતવા માટે.
હા એને જી જીતાડો આવ્યું હતો આપણને. અને જે એની ટેસ્ટની બેટિંગ છે ને તો અલગ અગ લેવલની જોવાની મજા આવે જે મતલબ એ શોર્ટ. એટલા આવે વેરાયટીમાં કે આમ ગ્રાઉન્ડેડ શોર્ટ હોય ને પણ આમ મજા આવે જોવાની.
ના ના સાચી વાત છે અરે. ગેમ ગેમ જોવાની તમને ક્યારે મજા આવે કે જય્યારે કઈ કે એમાં ઇન્ટરેસ્ટિંગ હોય. આ ટેસ્ટમાં. ઇન્ટરેસ્ટિંગ બધાને એજ લાગે કે ટેસ્ટ જયારે ચાલતી હોય ને ત્યારે એમાં કઈક. આવી રીતે માહોલ આવો બને ગરમ તો ટેસ્ટ જો બાકી ટેસ્ટ કટે કટે પેલા હવે. એક પ્લેર પ્લેર રમતા હોય બસો બોલમાં હોવા રનમાંરે તો કોઈને જોવાની મજા ના આવે.
હમ એજ છે ને કે બધા બધા એજ વિચારે એ ટાઈમે કે આપડણે જોઈએ એ કરતા આપણે રમીએ ના કરતા. પણ એ જે ઝઘડા છે એ બધા જોવાની મજા આવે.
હવે અત્ય્યારે તમે ટેસ્ટ જોશો તો બધા ટેસ્ટ. કોઈ અ કોલી નથી તો ટેસ્ટ કોઈ જોતું જ નહી હોય. બધા અત્યારે સ્કોરબોર્ડ જ જોઈ લે હાઈલાઇટ જ જોઈ લે.
હમ્મ હમણાં હમ આપણે ગયા વખત ની મેચ જોઈ લો. ત્યા આ સ્ટેડિયમ આખું કોરું પડ્યું હતું મતલબ. એટલા બધા માણસો બી નતા અને કોહલીઓ હતું ને. કોહલી છે રોહિત જે મોટા મોટા પ્લેયરો તો આખું મેદાન ભરેલું રહેતું.
ના ના સાગ ભાઈ પાછળનો અવાજ બહુજ આવે છે.
હ. આવાજ થાય. હવે આવે.
પાછા કશ કશુંક ચાલતું હોય ને એવો અવાજ આવે.
તો કશું બી નહ વાયરા નો હોવાજ આવતો હશે
હા બસ એનો જ અવાજ આવે છે.
હા ચલો આ પટાઈ નહ તો હું પેલામ ઘરમાં જ કરું.
કશો કશું વાંધો બોલો શું ચાલે બીજું શાંતિ.
હા બસ શાંતિ છે કઈ બાજુ અત્યારે.
બસ અત્યાર તો જો ઘર જ છે વરસાદ હતો રેનકોટ પહેરીને આવ્યા પાછા
અચ્છા વેહલા આઈ ગયા એમ નોકરીથી
ના ના સાડા પાંચ નો ટાઈમ જ છે નોકરીનો મારો
અચ્છા એવું છે?
હમ્મ
બરાબર બરાબર.
બોલો બીજું કો શું ચાલે શાંતિ?
બસ શાંતિ જ છે હવે બસ ખાવા જમવાની તૈયારી ચાલુ છે.
બરોબર કશો કશો વાંધો નહી જમી લો તારે એવું કરો તારે.
હા સારું ચલો.